હલો.
હા ઓનલાઈનમાં ગ્લો ફરી ખરીદી કરના માટે શું મત છે તારે?
ગ્રોસરી માટે તો ઓનલાઈન શોપિંગ ખૂબ કામની છે. આટા, તેલ, સાબુન, દાળ, મસાલા, દૂધ, ફળભાજી ઘરનું બુદ્ધ ઘર સુધી મળી જાય.
હા, પણ મને ફલ અને ભાજી. ઓફલાઈન લેવું લેવું વધારે ગમે, કારણ કે, હું મારી જાતે તાજી જોઈ શકું. અ કયા ટમેટા તાજા છે. કયા ફલ સારું છે, એ જોઈ શકું.
એ તો સાચું, ભાજી-ફળ માટે. આખે જોઈને, એટલે સારા લોકોને વધારે ગમે.
હમ. આઈ.
હલો.
અનેક લોક બજારમાં લેવાથી, સ્થાનિક વેપારીનો પણ ફાયદો થાય.
હા, એ ખૂબ જરૂરી મુદ્દો છે, ઓફલાઈન શોપિંગ કરતાં ને લોકલ દુકાનદાર, છોટા વ્યાપારી અને સ્થાનિક વ્યવસાય. સપોર્ટ કરીએ છે.
હમ, એકદમ આજકાલ મોટેે ઓનલાઈન પ્લેટફોર્મ વધારે પોપ્યુલર અ થઈ ગઈ છે. પણ આપણ આસપાસ છોટે દુકાનો પણ એટલા જ જરૂરી છે.
હા, મને લાગે છે કે, બંનેની પોતાની જગત છે. જ કનવિન્સ. જોઈ તે ઓનલાઈન અને જે ક્વોલિટી જાય, ટ્રાય કરીને, પરંતુ લઈ. કે હોય, ત્યા ઓફલાઈન.
હમ. હમ, હમ. વિચાર.
હલો.
હા, બોલ સાંભળે છે મને. હા, હું ઓનલાઈન શોપિંગમાં. હા.
બધું એક જ બાજુથી ન જવું જોઈ.
હા. હ, ઓનલાઈન શોપિંગ ના ધો ધોકાધડી ના શક્યતા હોય છે.
હા, હોઈ શકે, ફેક, વેબસાઇટ, રોંગ પ્રોડક્ટ. પેમેન્ટ ફ્રોડ ડુપ્લિકેટ સામાન આઈ આવે છે. આ બધા જોખમ હોઈ શકે, એ માટે સાચી વેબસાાઈટ ટ્રસ્ટ ડપ સેલર રેટિંગ અને સિક્યોર પેમેન્ટ જરૂરી છે.
હા, સીઓડી અથવા સિક્યોર પેમેન્ટ ગેટવેેનો ઉપયોગ. કરવો જોઈ છે, ઓ ટપી અથવા બેંક ડિટેલ કોઈ સાથે શેર ના કરવા જોઈએ.
હા, ઓફલાઈન શોપિંગમાં પણ સાવધાની જરૂરી છે. બિલ લેવું, વસ્તુ ચેક કરવું, એક્સચેન્જ પોલિસી પૂછવી, વોરંટી કાર્ડ રાખવો, આ બધું જરૂરી છે ને.
હા. કારણ કે ઓફલાઈન હોય, ઓનલાઈન હોય, પૈસા આપણા મહેનત છે, હોય છે. એટલે વિચારપૂર્વક શોપિંગ કરવું જોઈ.
હા, ખુબ સાચી વાત. ઇમ્પલ્સ બાઈંગી એટલે અચાનક જોઈને, ખરીદી કરવી આ બંને પ્રકારની શોપિંગમાં. થઈ શકે.
હ ઓનલાઈનમાં તો વધારે થાય. બાય નાઉ લિમિટેડ ઓફર ઓનલી ટુ દયા લિફ્ટ જોઈને લોકો તુરંત ઓર્ડર કરી દે
હા હા હા અને પછી પછા કે આ જરૂરી હતું કે નહીં.
હા મને તો ક્યારે સેલ જોઈને થવું. એવું થાય આવું વસ્તુ છે લેવું છે પણ પછી ખબર પડે કે ઘરમાં એવી બે વસ્તુ પહેલે જ છે.
એ માટે શોપિંગ કરતાં પહેલાં લિસ્ટ બનવાવી ખૂબ જરૂરી છે.
હા લીસ તો બજેટ થી પણ કટ્રોલ માં રહે. બજેટ ની વાત નકળી છે.
તો મં ક તને શું લાગે ઓનલાઈન શોપિંગ બજેટ ફ્રેન્ડલી છે.
ઘણી વાર હા કારણ કે કમ્પેર કરી શકે કૂપન મળે કેશ બેક મળે ઓફર મળે. પણ જો કંટ્રોલ ના હોય તો વધારે ખર્ચે પણ થઈ શકે હ.
હા ઓફલાઈન શોપિંગમાં પણ બજેટ ફિક્સ હોય તો સારું પણ મા માર્કેટમાં ગઈ પછી વધારે વસ્તુ જોઈને ટેમ્પ્ટેશન થાય.
હમ એટલે આખીરમાં શોપિંગ પ્રકરણ હોઈ. પણ હોય સમજદારી જરૂરી છે.
હા એકદમ શોપિંગ કરતા પહેલા તીન વાત વિચારવી જોઈએ શું અવસ્. વસ્તુ ખરેખર જરૂરી છે શું આ વસ્તુમાં દામ યોગ્ય છે. શું આ વસ્તુ ટીકાવવા અને ઉપયોગી છે.
હ ખુબ સરસ મુદ્દા મને અ એક વાત પૂછવી છે. કપડા માટે ઓનલાઈન વર્સેસ ઓફલાઈન શું તું સજેસ્ટ કરીશ.
મારા મતે રોજિંદા સિમ્પલ કપડા ઓનલાઈન લઈ શકાય પણ સ્પેશિલ ડ્રેસ બ્લાઉઝ સારી ફૂટવેર બ્રાઇડલ શોપિંગ ઓફલાઈન વધારે સારું કારણ કે ફિટિંગ અને લૂક મહત્ત્વનું જ છે ને.
હા હા ખાસ પ્રસંગ કપડા માટે. ઓલાઈન બેટર લાગે પણ બેસિક ટી શર્ટ નાઇટ સૂટ લેગીસ એસેસરીઝ ઓનલાઈનથી લેવા આસાન છે.
મને કિતાબો માટે ઓનલાઈન શોપિંગ ખૂબ ગમે છે.
વા હમ એકવ એક
કારણ કે કિતાબો ઓનલાઈન સસ્તી મેે છે વરાયટી ખૂબ હોય છે અને ઘણી વાર ઘર પાસે ન મેળતી પુસ્તક પણ ઓનલાઈન મળી છે મળી જાય.
હા બુક સ્ટેશનરી ફોન કવર હોમ ડેકે વર. આ બધું ઓનલાઈન ખુબ કન્વીિનિયન્ટ છે.
હા પણ સો ન મંંગી જ્વેલરી એક્સપેન્સિવ લેક્ટ્રોનિકસ ફર્નિચર્સ આ બધું લેતા વખતે હું ખૂબ વિચાર કરું.
હમ નહી મને ઓફલાઈન શોપિંગ દુકાનદાર સાથોનો સંબંધ પણ ગમે. જો આપણે વારંવાર એક જ દુકાન થી વસ્તુ લઈ છે, તો ભરોસા બને. હ. હા.
હા, ફર્નિચર માટે તો સાઈઝ માટે. મફર્ટ સ્પેસ બધું જો પડે, એ માટે ઓફલાઈન અથવા ખૂબ રિસર્ચ પછી ઓનલાઈન
હા, રેગ્યુલર કસ્ટમર હોય તો દુક કાનદાર ડિસ્કાઉન્ટ પણ આપે, પસંદગી અહ ગી સમજે, ઓને સાચી વસ્તુ બતાવે. અના
હા, અને ફેસ્ટીવલ, શોપિંગ, દિવાળી, લગ્ન ઉત્સવ આ બધ બાજારમાં જઈને કરવાની મજા ખુબ આયે છે.
હમ્મ, હા, એકદમ, લાઇટિંગ, સજાવટ, ભીડ ખુશી, શોપિંગ બેગ એ તો એટમોસફિયર હોય છે. ઓનલાઈનમાં એ ફિલિંગ ઓછી મળે.
પન ઓનલાઈનમાં આ ફેસ્ટિવ સેલની મજા અલગ. બિગ બિલિયન, મેગાસેલ, ફેસ્ટિવ ડિસ્કાઉન્ટ
હમ્મ. હા, હા, હા. બંને ની મજા અલગ. અહીં મને લાગે છે.
બે કેવાય જરૂરત બજેટ વસ્તુ ના પ્રકાર અને વ્યક્તિની આદત પર શોપિંગનો પ્રકાર નિર્ભર કરે છે.
હમ્મ, હા, યુવા પેઢીને ઓનલાઈન વધારે પસંદ હોય. પણ ઘણા લોકોને ઓફલાઈન વિશ્વાસું લાગે.
શુવ્રત લોકો માટે ઓનલાઇન શોપિંગ મુશ્કેલ હોઈ શકે.
હા. ક્યારે કે કારણ ઈ એ આપ યુઝ કરવું, પેમેન્ટ કરવું, રિટર્ન પ્રોસેસ સમજાનું. આ બધું કઠિન લાગી શકે, પણ ઘરના બાલકો ના મદદ કરે, તો એ આસાન બની શકે.
હા, ઓનલાઈન શોપિંગ માં એ લોગો વધારે કમ્ફર્ટેબલ ફીલ કરે, કારણ કે દુકાનદાર સામને હોય છે.
હમ્મ, હા, પર્સનલ ઇન્ટરેક્શન મળે છે. એ પણ એક પ્લસ પોઈન્ટ છે. ચ ચલ, હવે આપને ઓનલાઈન શોપિંગના મુખ્ય ફાયદા ગનીએ.
હા, જરૂર. ઓનલાઈન શોપિંગના ફાયદા ઘર બેઠા શોપ પિંગ, સમય બચત, વરાયટી ખૂબ વધારે, પ્રાઈઝ કમ કમ્પેરિઝન. અહીં ડિસ્કાઉન્ટ અને ઓફર. હોમ ડિલિવરી, ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલબ્ધતા રિવ્યુઝ. ઝને રેટિંગથી મદદ
હમ્મ, અચ્છા, અહ અર ઔર? હવે ઓનલાઈન શોપિંગ ગેરફાયદે પણ જોઈ છે. પ્રોડક્ટ વાસ્તવિકતા કરતા અલગ હોઈ શકે. સાઈઝ અથવા ક્વોલિટી ઇશુ, ડિલીવરી માટે અહીં રાહ જોવી પડે, ફ્રોડની શક્યતા. રિટર્ન પ્રોસેસ, ક્યારે મુશ્કિલાઈ. અહીં ઇમ્પલ્સિવ બાઈંગ, વધારી થાય.
ખૂબ સરસ. હવે તું ઓફલાઈન શોપિંગ ફાયદા કહે?
હમ્મ, હા. ઓફલાઈન શોપિંગ નું ફાયદા, બધું હાથમાં જોઈ શકાય. કપડા ટ્રાય કરી શકાય તુરંત વસ્તી મળી જાય દુકાનદારો સાથે વાત અને ને મોલ કરી શકે. લોકલ બિઝનેસને સપોર્ટ શોપિંગ નું પર્સનલ એક્સપિરિયન્સ મળે.
ખાલી ઓફલાઇન શોપિંગ કે ગેર ફાયદા
સમજ વધારે જાય. ટ્રાફિક અને ભીડોને ત્રાસ દર દુકાનને જવું પડે ક્યારે વેરાયટી ઓછી હોય ડિસ્કાઉન્ટ હંમેશ આનામ મળે થકાવટ થાય દીપા આ
હા એ સાચું છે.
હા આ અટલી હા હ હા કર કર